હલો
હેલો
કેમ છો?
હું મજામાં તમે કેમ છો?
હું પણ મજામાં છું આજે હું સ્કૂલમાં. અ સ્કૂલ ની યાદ આવ્યા હતા.
સ્કૂલ લાઈફ કેટલી મસ્ત હતી ને!
હા આ તો વાત તમારી સાચી છે મને તો ઘણી વાર સ્કૂલ ડેઝ ન યાદ આવે છે.
હમ. અને સ્કૂલ લાઈફ કેટલી મસ્ત અ હતી અને ટીચરનો મને પણ બહું યાદ આવે. આવે છે. મારો મિત્રો સાથે હું હું આપણા અ પ્લે ગ્રાઉન્ડ માં રમ્યા હતા. તો મને બો બધું ચીજ યાદ આવે છે.
હમ્મ બિલકુલ સાચું કવ છું તો સ્કૂલ ના તો ટેન્શન નથી અને ઓનલી મસ્તી કરું છું સવારે જલ્દી દેવઠ ન ગમ ગમતું નથી પણ સ્કૂલ જવાનો મજા આવે છે.
આ વાત તો બુલ અમને સાચી બોલું છું. તને સ્કૂલ યુનિફોર્મ ગમે છે?
ના મને તો સ્કૂલ યુનિફોર્મ ગમતું નથી.
હ અ હું પણ યુનિફોર્મ થી બધા સામે લ બધાનો સેમ લાગે છે તને સ્કૂલ ના પનિશમેન્ટ લી હતી ઘરે?
હા વહુ બાર મે લ આતી મેને તો
અને એક વાર હોમવર્ક ના કર્યા હતા તો મને પણ કે પનિષમેન્ટ મળી હતી
હા તો તમારો ફેવરેટ સબ્જેક્ટ કયો હતો?
મારો તો ઇંગ્લિશ હતો અમારો
મારું તો ગુજરાતી અને ડ્રોઈંગ. આ તો મને મારો ફેવરેટ સબ્જેક્ટ છે મને ડ્રોઈંગ કરવાનું બહુ ગમે છે. હું પણ એ ડ્રોઈંગ ક્લાસ થી બહ એક્સાયટેડ અ હતું
હમ્મ
હમ્મ મેથસ મેથસ ગમતું હતું તમે
ના
અચ્છા સાચું કવું તું મને પણ નથી ગમતી મેસ મેસના હોમવર્ક કરતા કરતા થકી જયાતા
અનેને સ્કૂલ જવામાં સવારે ઉઠવામાં પ્રોબ્લમ થતી સતીતી
હા મને થયો હતો મને ભપોર ઉઠવામાં મજા નથી આવતું એટલે મને સ્કૂલ જવાનું
હું મારા મમ્મી તો મને રોજ ઉઠાવતા હતા અને સ્કૂલ બસમાં અ તા સ્કૂલ બસ માં સુધી છોડતા હતા
હા અચ્છા હું તો પણ વેનમાં જતો હતો હતો ફન્ડ સાથે
ફ્રેન્ડ સાથે ટ્રાવલની મજા એ અલગ હોય છે
હા સાચું બોલ્યું હત તું. પણ સાથે રમવાનું પણ મજા આવે છે. ભોરા રસ્તામાં વાત કરીને મસ્તી અલગ હોય છે. હ ટીચર દેખાય એટલે શાંત થઈ જાય છે હું.
બિલકુલ બિલકુલ તને રીસે સોથી વધુ ગમતો હશે ને?
હા મને તો રિસેસ ટાઈમ બહુ ગમે છે લંચ ટાઈમ ની રાહ જોતા હતા પણ ક્લાસમાં
ટિફિનમાં શું લગતો હતો મોસ્ટલી
થેપલા અને સેન્ડવીચ લાવું હતું અને તું
હું તો પરાઠા અને બિસ્કીિટ વેફર
વાત આ તો હેલ્ધી છે. ફ્રેન્ડ સાથે ટિફિન શેર કરવાનો મજા અલગ અ હતાના
હા હા રોજ બિલકુલ સરસ બોલ્યા તને અને બધાનું ફૂડ ટેસ્ટ કરવાનું અલગ મજા તો હતા લેકન ખાસ કરીને ફૂડ નો મજા છે અગ
હા આતો વાત તમારી સાચી છે ફ્રેન્ડ નું ટિફિન ખાવાની મજા આવતી હતી લંચ ટાઈમમાં હું પણ મજા લેવે છે જંક ફૂડ તો સ્પેશલ હોય છે તને સ્કૂલ કેન્ટીન ગમ હતી
બઉ બઉ ગમતી હતી મને તો
હા સાચ તો તું શું શું ખાવાનું વધુ ગમે છે
સમોસા અને પેટીઝ મને કોલ્ડ્રંક અ કોલ્ડ ડ્રિક અને ચીપ્સ પણ બહુ ગમતી હતી
હા પીડી પીરિયડ ગમ્યો હતો તમે સ્કૂલ ટાઈમમાં
બહ ગમે છે મને તો પીટી પીરિયડ અ પીટી પડમાં હમેશા હ આપણા મિત્રો સાથે વોલીબોલ રમતા હતા
હમ હા હું પણ પીટી પીરિયડ થી બહ પી પીડી પીરિયડ માટે બહુ એક્સાઈટેડ હતા કારણ કે સ્ટડી માંથી બ્રેક મળ્યા ને તો ગ્રાઉન્ડમાં રમવાની મજા આવતી
તને કઈ ગેમ્સોથી અ ગમે છે
મને તો ક્રિકેટ અને બેડમિન્ટન બહુ ગમે છે અને તમે
હ મને તો સ્કૂલમાં ભાઈ હું બોલ્યું ને વોલીબોલ બુ ગમતોું
હા, હા. સાચું કવું છું તું. એટલે હતું તમે હું સ્કૂલમાં એન્યુઅલ ફંક્શન થતું હતું, તમારે સ્કૂલમાં?
હા, દરેક વર્ષ
હા, આ તો પણ મારૂ સ્કૂલમાં બ હતું. તું પ્રેક્ટિસ કરતો હતો એન્યુઅલ ડે માટે?
હમ, એક વાર ડાન્સમાં કર્યું હતું.
અમ્મ. હમ્મ. આ તો બ સરસ વાત છે ડાન્સ માટે તું પ્રેક્ટિસ કર્યા હતા. તો ડર લાગ્યો તને?
પેલા લાગ્યું પછી મજા આવી રહ્યા હતા. ઓ નયા નવા દોસ્ત બની ગ્યો હતો.
હમ્મ, મને પણ સ્ટેજ સ્ટેજ પર જવાનું બહુ ડર લાગ્યા હતા ઘણી બધી લોકોને લાગે છે ને તો એ માટે મને પણ લાગ્યા હતા
ત ફન્ડ સાથે ટપની મજા લેવી હતી
હા હમ હ એક્સાઈટેડ હતા સ્કૂલ ટ્રીપ માટે ફ્રેન્ડ સાથે એક વાર સાયન્સ મ્યુઝિયમ ગયા હતા ફ્રેન્ડ સાથે ટ્રીપની મજા અલગ હોય ને
હા હા સર વાત છે પીછા લોકો પણ ઘરે એન્જોય કરાતા હતા
હા, બસમાં સોંગ ગાતા હતા અને એન્જોય કરી અને સાક્ષી પણ રમતા હતા.
તમારો ફેવરેટ ટીચર યા-યાદ છે તમે?
મારો ફેવરેટ ટીચર તો ઇંગ્લિશ ટીચર હતા. બોઉ સરસ લાગે છે મને. હા, સારા હતા. અને તમારો?
ઓ મને તો મારા મારા ગુજરાતી ટીચર અને ઇંગ્લિશ ટીચર બો તા હતા.
હમ્મ, તો ગુડ ટીચર સ્ટુડન્ટને પર ઇન્સ્પાયર કરે છે ને?
હા, તો સરસ વાત છે. હા, બધા ટીચર્સ એ પન હતી. કેટલા ફ્રેન્ડલી પડ હોય છે.
હા, તને એક જામનો ડર લાગ્યો હતો? સ્કૂલ ટાઈમમાં?
હા, બો લાગ્યો હતો. મને સ્પેશલી જલ્ટના દિવસે તો બો ડર લાગતો હતો.
હા, તો વાત તમારી સાચી છે. મને પણ રિઝલ્ટથી બો ડાર લાગ્યા તા રિઝલ્ટ પેલા રાત્રે ટેન્શન થતી હતી મને તો બોઉ. અને મમ્મી પાપા શું કહે એ વિચાર એ વિચાર તો પણ બોઉ ટેન્શન લાગે છે મને.
સાચું. સાચું. તને ગ્રુપ સ્ટડીઝ ગમતી હતી?
હા, સ્ટડી સ્ટડી કરતા વધુ વાત હતી. પણ મજા આવે છે ગ્રુપ સ્ટડી કર-કરવાના.
પન સે એમ. પ હોમવર્ક ટાઈમ પણ પર કરતા હતો અને મોસ્ટલી લાસ્ટ મુમેન્ટમાં હું પણ પછી સવારે જલ્દી જલ્દી કમ્પ્લીટ કરતા હતો.
હા તો વાત તમારી સાચી છે હું પણ હોમવર્ક ટાઈમ પણ નથી કર કરતા હતા અને લાસ્ટ મુમેન્ટથી બહુ પ્રોબ્લેમ પડે છે મને. અને ફ્રેન્ડ ફ્રેન્ડ માંથી કોપી પણ કર્યા હતા.
રી ગામે છે.
હા સાજ જગ્યા મને બહુ ગમે છે.
કોમ્પ્યુટર લેબ પણ સટિંગ લાગતી હતી.
હા આ પણસાટ લાગે છે ગેમ રમવાનું હમ મલવા આવે છે પણ ટીચર અલાવ કરતા નથી. અને તમે લાગે છે? તમે આજ સેટિંગ લાગે છે કમ્પ્યુટર લેબ? તારે?
હા. તને રેની સિઝનમાં સ્કૂલ જવાનું ગમે છે? વરસાદમાં સ્કૂલની મજા અલગ હોય છે ને? ફ્રેન્ડ સાથે ભેગા થાયને ક્લાસ હવે આ સુ-સુ-સારું લાગે છે.
હોય પણ.
હમ ચલો હું પછી પછી વાત કર્યા.
હા ઠીક છે બાય.
જય શ્રી કૃષ્ણ.